હલો
હલો કેમ છો?
બસ મજા
બસ મજામાં જોવ આ વરસાદે તો ખરી કરી છે
હા વરસાદે તો ખરી કરી છે પણ આ વરસાદના લીધે આપડા જે નગરપાલિકા છે મ્યુનિસિપાલટી છે જે લોકો આપણી પાસે આટલો બધો ટેક્સ લે છે અને જે લોકો દર વર્ષે એમ કે છે કે અમે તો પ્રિ મનસૂન કામગીરી બોહ સારી કરી છે બોહ સારી કરી છે તો એ આપણને ખબર પડે છે કે આ વખતે વલસાડની અંદર પહેલા વરસાદની અંદર જે જગ્યા પર પાણી નહી ભરા તા તા તે બધી જગ્યા પર આ વખતે પાણી ભરાઈ ગયા હ તા અને લોકોને કેટલું એટલે કેટલુ ત્રાસ થયો છે કેમ કે આપડે કોઈ વખત એવું વિચારતા નથી ને કે પહેલા વર્ષ વરસાદ મા જ આટલું બધું અ પાણી ભરાઈ જશે અને લોકોને આટલું બધું નુકસાન થશે બિચારા જે એમજી રોડના જે બધા વેપારીઓ હતા જેની દુ દુકાનો હતી તે લોકોનું તો એટલું બધું નુકશાન થયું છે કે આપણેે એ બધી રીલ જોઈએ ને તો આ અને એ લોકો ઉપર બીચારા પર દયા આવે કે એ લોકોની કોઈ તૈયારી નહી હતી કે વરસાદ આવવો પડશે તો અમારે શું કરવાનો બધું એટલે બધો એ લોકોનો સામાન અને બધું ભીજ જાઈ ગિયું છે અને એ લોકોની બિચારાની કફોડી હાલત થઈ ગઈ છે એવું જ અબ્રામા માં અબ્રામા માં કોઈ દિવસ એટલે કોઈ દિવસ પાણી ભરાતું નહી હતું પણ આ વખ તે અબ્રમા ના મણિબાગ એરિયા કેવ કે ધરમપુર ચોકડી કેવ બધી એટલે બધી જગ્યા પર પાણી ભરાયા અને લોકા લો કો હેરાન હેરાન થઈ ગયા તમે શું કેવો છો તમારા એરિયામાં પાણી ભરાયા હતા
હા સાચી વાત છે અમારે અહીં તિથલ રોડ પર તો તમે કે તેમ આ સરદાર હાઈટ્સ પાસેથી તો એટલા બધા આટલા આટલા પાણી છે ભરાઈ ગયેલા હનુમાનજીનું મન મંદિર તો અડધું અમારું અ પ એજ જેવું થઈ ગયું ડૂબી ગયેલું પ્લસ થોડા તમે કીધું તેમ એમજી રોડ પ્લસ અ અ બજારમાં માર્કેટથી માંડીને અ તળિયાવાળ ને અ છીપાડ છીપાડ તો એટલું બધું ખરાબ હાલતમાં થઈ ગયેલું બિચારા એ લો કોઈને તો દર વર્ષે આ પાણી વરસાદને સિઝનમાં એ લોકોને બો તકલીફ થાય. એ લોકો અડધે અડધે સુધી આખું આખું અડધો રૂમ રૂમની એ એટલે લગીન પાણી અહ ભરાઈ જાય છે પ્લસ ત્યાં તો છીપવાડમાં તો અનાજ કરિયાણાની દુકાન ને એવું બધું આવેલું હોય છે ને એટલે એ લોકો નો સામાન બી બિચારા રાતના એટલો બધો વરસાદ પડે કે એ લોકોને સામાનને એ લોકોને માલ સામાન ખસેડવાનો પણ ટાઈમ ના મળ્યો. એટલે બધું અનાજ પણ ઘણું બગાડ્યું છે એટલે આ જે લોકો વરસાદ ના લીધે જે હેરાનગતિ થાય છે જે નીચાણ વાળા વિસ્તારમાં રહે છે. તેને એ પેહલા પોલીસ વાળાને નગરપાલિકા વાળા એ લોકો એ એ લોકોને ખાલી કરાવવા જોઈએ ને કશે સુરક્ષિત જગ્યા પર એ લોકોને જગ્યા આપવી આપવી જોઈએ વરસાદ સિઝન પહેલા કે તમે આ જગ્યાએ તમે રહેઠાણ કરી શકો આ વરસાદ પૂરતું તો બી સારું રે કારણકે ગયા વર્ષથી બી આજ સિચ્યુએશન હતી ને આ વર્ષે બી આજ સિચ્યુએશન છે. કે જે અહ બધી જગ્યાએ બ્લોક, પેવર બ્લોક લાગી ગયા છે એટલે પાણીને જવાનો રસ તો ની મળે ને એના લીધે છે ને બધી જગ્યાએ પાણીનું લેવલ વધતું જ ચાલ્યું પેલા તો ત્યાં હમણાં જ્યાં જ્યાં જંગલ હતા જે ખાલી વિસ્તાર હતો એમાં એ લોકો એ બધા તો એપાર્ટમેન્ટને રોહાઉસીસ નું કનટ્રકસન ચાલુ થઈ ગયું એટલે એમ એ લોકો બધું કન્સ્ટ્રક્શનના લીધે પાણી ઘેરાવો થઈ ગયો એટલે પાણીને જવાનો રસ્તો જ ની મળ્યો. એટલે પાણી પછી ક્યાં જાય બધું જમા જ થવાનુંને અમારે તિથલો હેપ્પીનેસ પાસે તો આટલા અડધો અડધો સુધી ડૂબી જાય માણસ, એટલો પાણી હતા શું કરીએ હવે?
ના એ તમારી વાત સાચી છે કે આપડે આ બધા રસ્તા ને એ બધું કર્યું પણ સરકારે જે ગટર લાઈન ને એ બધું સાફ કરવું જોઈએ કેમકે આજે નવા રસ્તા બનાવ્યા તેમાં એ લોકો એ ગટરનું જે પાણી જ્યાંથી પસાર થઈ જવું જોઈએ તે બધું બ્લોક કરી નાખ્યું. અને પછી એ લોકો જે સાફ કરવાની જે કામગીરી ને આજે એ લોકો એ કેટલા લાખો રૂપિયા એ લોકો દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરી કરાવી તેના નામ ઉપર એ લોકો લે છે પણ એમાંનું પાંચ ટકા પણ જો કામ થયું હોય તો, તમારું જો થોડું તમે કામ કર્યું હોય તો આટલું બધો થોડું નુકસાન થાય, આટલું બધું દર વર્ષે પાણી ભરાય છે. એ લોકોને ખબર છે કે કયા કયા એરિયામાં પાણી ભરાય છે. તો ત્યાં તો એ એરિયા ને તો તમે બરાબર વ્યવસ્થિત સાફ કરો બીજાને તમે ભૂલી જાઓ. પણ દર વર્ષ નું આ સરકારનું નગરપાલિકાનું આજ એ લોકો ના હોય છે કે અમે કર્યું છે, અમે કર્યું છે. અને બિચારા લોકો હેરાન પરેશાન થઈ જાય છે આપડે ગરીબ લોકોની વાત કરીએ તો એ લોકોનો જે ખાવા પીવાનો એ લોકોનું જે ફર્નિચર એ બધું જે ભીનાઈ જાય છે અને જે એ લોકોને નુકસાન થાય છે. તેની તો કોઈને પડી જ નથી, સરકાર તો શું બે ટાઈમ કદાચ કોઈને દયા આવી તો ખાવાનું આપી જાય છે પણ તે પણ એ લોકો નથી કરતા લોકો આજુબાજુ ના એન જી ઓ વાળા હોય છે કોઈ બીજા અ સરકારી મંડલ વાળા હોય છે. તે લોકો આવા લોકોને અ મદદ કરે છે બાકી તો કોઈ આવતું નથી એ લોકોને જોવા માટે પણ બે બે દિવસ લાગીને એ લોકો ના ઘરમાં પાણી હોય છે. બધો કાદો અંદર જમા થઈ ગયો હોય છે એ લોકો કેવી રીતે રહેતા હશે તેની ખબર કરવા પણ સરકાર નથી આવતી એટલે આ બધું બઉ ખોટું કેહેવાય કે આટલા બધા તમે ટેક્સ લવ છો. આ ગયા વર્ષના કરતા આ વર્ષે તમે જોયું હોય તો વેરો આપણો કેટલો વધી ગયો છે જે વેરો ઓલમોસ્ટ ડબલ વેરો એ લોકોએ કરી નાખ્યો છે. તો આટલો બધો પૈસા લે છે તો થોડું તો તમે કામ કરો તમાર શું કેવું છે?
સાચી વાત છે તમે કીધી તેમ કે આ બધું ઘેરાવો થઈ ગયો છે ને પ્લસ નગરપાલિકા વાળાએ તમે કીધું તેમ વેરો તો એટલો બધો બ ચાર્જ વધારી દીધો છે ગયા વર્ષનો વેરો કરતા ડબ્બલ એ લોકો કોએ આ વખતે પૈસા લીધા. ને એ લોકો કે તેમ કામગીરી તો ક એ લોકો બતાવતા નથી બસ એ લોકો ભાઈ પ્રી મોન્સૂનમાં આ કામ તે કામ કર્યું ના નામે લોકો પૈસા ચાવ કરી જાય છે. વળી તમે કે છે તેમ વિસ્તારમાં પૂર આવે તેવી સ્થિતિ થઈ ગઈ દુકાન ન માલસામાન પાકને બધું નુકસાન થાય છે તો બધું ગંદકી પણ થાય હવે ગંદકીના કારણે અ ડેન્ગ્યુ છે, મલેરિયા છે ચિકનગુનિયા જેવા રોગ ફેલાવાનો ભય રહે છે. વળી વીજળી અને સંચાર સેવાઓને પણ ઘણીવાર ખોરવાઈ જાય છે. એનાથી વારે ઘડી એ લાઈટ આવજાવ આવજાવ કરે. તો અ જે બધી હાઈરાઈઝ બિલ્ડિંગ છે. એમાં અમાર જ સરદાર હાઈટ્સમાં બે દિવસ પહેલા લાઈટ આવજા આવજવાના કારણે બે વ્યક્તિ અંદર ફસાઈ ગયા, ફસાઈ ગયા તો એવા ફસાઈ ગયા બિચારા કે બિચારા મા માસી ઉમર વાળા લાયક હતા તો એટલા ગભરાઈ ગયા. કે ન પૂછવાથી તો સારું કે પછી જનરેટર એવું ચાલુ કર્યું એટલે વાંધો નહી. પણ આવું આવી રીતે વરસાદના લીધે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા પ્લસ બધા જળ આ તો જળ જળ બધા પડી ગયા. પછ જળ પડી ગયા તો એની સાથે વીજળીના તાર વાળા વાયર પણ બધા ગામડાઓમાં બધા એ થઈ ખેંચાઈ ગયા એટલે એ લોકોને આખો આખો દિવસ અ પાણી ન આવ્યા ને પ્લસ આખો આખો દિવસ વીજળી નહી હતી. હવે પાણીના લીધે બધું રોજિંદો વ્યવહાર પણ એ લોકોનો ખોરવાઈ ગયો. વળી શાળાએ જવાના ઓફિસે જવાના લોકો લોકોને બી ટ્રેન વ્યવહાર બસ વ્યવહાર બધું જ ખોરવાઈ ગયું. ટ્રેન પણ બધી અનિયમિત થઈ ગઈ અનિયમિત થઈ ગઈ એટલે લોકોને જ એમ કે ભાઈ આપણે રોડ રોડથી ચ અ રોડ રોડ થી ચાલી જઈએ પણ રોડમાં બી એટલું જ ટ્રાફિક થઈ ગયું. કે ત્યાં બાય રોડ પણ ન જવાય એમ. એટલે બધી જ રીતની તકલીફ આ મોન્સુન તો અ આપડે લોકો એ થોડું સહન કરવું પડે છે શું કેવું તમે.
ના, બરાબર છે. પણ તમે જોયું હશે કે આપડો મોગરાવાડી નો ઘરનારો આજે આપડે સમજતા થયા ને ત્યારથી થી આપણે દર વર્ષે સાંભળીએ છીએ. કે મોગરાવાળીનો ગરનાળામાં પાણી ભરાઈ ગયા. અને સરકાર એનું કઈ એટલે કઈ કરતી નથી. આજે તમે વર્ષોનુ આ એક જે પ્રોબ્લમ છે. તે પણ તમે સોલ્વ નથી કરી શકતા. દર વર્ષે મોગરાવાડી ને જે કનેક્ટ કરતો ઘડનારું છે. કેમ લોકો એ હેરાન થવું પડે છે કેટલા લોકો ત્યાંથી અવર જવર કરે છે એ ગરનાળા માંથી. પણ બસ દર વર્ષે આ સમસ્યા હંમેશા ઉભી ને ઉભી થોડો વરસાદ વધારે પડે એટલે ગરનારો બ્લોક થઈ જાય. એટલે આ જે પ્રિ મોન્સૂનની કામગીરી જે આ ગવર્મેન્ટ એકદમ શું કેવાય કે જવાબદારી પૂર્વક જે કરવી જોઈ હતી તે એ લોકો કરતા નથી. બસ કરપ્શન ના લીધે પૈસા ખાય છે અને સામાન્ય લોકો જે ટેક્સ ભરી ભરીને એ લોકોનું ગુજરાન ચલાવે છે. બિચારા લોકો હેરાન થાય છે. એટલે આ બધી તકલીફો તો આપણા ભારત દેશ માં કદાચ રેવાની જ છે પણ આજે તમારી સાથે આ વિષય પર વાત કરીને મને ખુબ સારું લાગ્યું કે આપડે જેવા જાગૃત નાગરિકો અગર જો આવી ચર્ચા કરીએ. અને કઈ એનું સોલ્યુશન લાવીએ ભેગા મળીને તો કદાચ આપણું થોડું કઈ પરિસ્થિતિ બદલાય એટલે ચાલો. પાછા કોઈ સારા ટોપિક ઉપર આપડે પાછા વાત કરશું આવજો.
આવજો.